હલો.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે?
બસ મજામાં શું કરો છો તમે.
બસ હા ફોન લઈને બેઠા છીએ.
આજે નહી ગયા બહુ વો ઉપફર નથી ગયો આજે
આજે મોસમ એવું થતું કંટાળો આવતો હતો.
બારિશ પડ્યો છે આજ.
હા વરસાદ તો પડતે તે હા વરસાદ તો પડ તો તો પછી આખું કીચડ કીચડ થઈ ગયું છે નીચે એટલે પછી જ વાનું મન નતું થતું અને ખબર છે ને ફોન એક વાર લઈએ એટલે પછી. મૂકવાનું મન નથી થતું આ ફોન એ ખબર છે ને.
હ આખા દિવસ એય છે જરા નવરા પર હો ને એના મો મોબાઈલ લે લો હતામે આખા દિવસ જતો રે ખબર ના પડે મોબાઈલ ને.
હા આપણે ભોલે છોકરાઓને કહીએ કે મોબાઈલ ના લો ના લો ના લો પર આપણે મોટા જેવું કરીએ એવું છોકરાઓ કરે આપણને દસ
હા આપણા છોડતા હો સે મોબાઈલ આખા દિવસ.
ના ના આપણે નથી છોડતા દસ મિનિટ થાય પછી મોબાઈલ ના દેખાય એટલે આમ તેમ આમ તેમ જોઈએ આપણે મો ટા પેલા પોતાને કરવું પડે પછી છોકરી છોકરાઓને કહી મારી છોકરી આવે એટલે સકુ થી પેલા જ લઈને સીધો ફોન લે પછી જમે તો એ ફોન લે.
હા તો કોરોનાની વજહથી આખા બચ્ચો મે મોબાઈલ ની આદત પડી છેઈ કોરોના મે નહી ઓનલાઇન ક્લાસેસ ચાલતી
હા બસ ત્યારથી હવે છોકરાઓ એ મોબાઈલ નથી છોડતા અને છોકરાઓ ના મમ્મી પપ્પા એ નથી છોડતા.
તો બચ્ચોને નય નય મોબાઇલ લેખ લ લેવાના પડે છે.
હા અને એક વાત કવને સાચી તો છોક છોકરાઓ નો ફોન છોડાવતા પેલા આપણને ફોન છોડવું પડે એવું છે અને ને તો લઈને બેઠા હોઈએ અને છોકરાઓને કહીએ ફોન મૂક ફોન મૂક. આપડણે નવરા પડીએ એટલે શું કરીએ ફોન લઈને બેસી જઈએ અને પેલા ફોન ન એટલે બારેક વાગે નવરા પડીને ક્યારે અલમારી સાફ કરતા ક્યારે ક્રોશિયા ન કામ કરતા, ક્યારે કઈ કરતા કઈ ને કઈ નવું શીખવાનું કોશિશ કરતા કોઈ સિલાઈ નું કામ હાથમાં લઈ બેસતા
અભી તો આખી આખા દિવસ બીઝી બીઝી અઆખા દિવસ એક કામ છોડેને પછી બીજા કામ કરો બીજા કામ છોડીને
અરે પણ એમાંય આપણે ફોન લઈને બેસીએએ. સાચી વાત કહું ને ઘરનું કામ તો બે કલાક ત્રણ કલાકમાં પૂરું થઈ જાય
હોય બોપોરે નવરા પડો તો આખા હાથમાં મોબાઈલ લઈ લો.
હા તમે એક વાગે નવરા પડશો ને તો પાંચ વાગ્યા સુધી તમારી રીલ્સ ચાલ રહેશે બ્રોડકાસ્ટ ચાલતા જ રહેશે પર એક ખતમ જ નથી થતી.
આંગળી બી આ આ થઈ ગઈ છે.
આંગળી આંગળી ચાલથી નીચે.
મારે તો લાગે છે કે રાત્રે મારી આંગળી આમ આમ ચાલતી રહે છે.
હ. એ વાત સાચી છે બસ હમણાં કેતી હતી મારા ભાભી ને
તમે તમે બચ્ચો છોટા છોટા બચ્ચાનો જોયો છે તમે મોબાઈલ ચલાવડા દે કેવ છે તમે એમ.
હા મારે મારે ભાભી નો છોકરો દોઢ વરસ નો છે એમની જ તો વાત કહું છું.
હા.
એ એ પોતે પણ રીલ્સ બનાવતી રહે છે. અને એનો છોકરો આંગળી આમ આમ આમ કરતો રે એટલે હું એને કવ કે આ શું કરે કે દીદી આખો દિવસ ફોન લઈ પણ મેં કીધું તું કેટલા વાગે નવરી તું કામ કામ વળી કરી જાય કચરા પોતા વાસણ ને ડસ્ટિંગ ઇવન ડસ્ટિંગ માટે પણ કામ વાળી છે અને સવારે ભયને બધા ટિફિન લઈને દસ વાગે જતા રે અગિયાર વાગ્યા પછી નવરા પડે ને જે રાત્રે નવ વાગે કામ લાગે કેમ કે દસ વાગે બધા જેન્ટસ આવે એટલે કે આઠ વાગે જમવાનું બનાવું. એટલે એટલું ટાઈમે એ ફોન લે એટલે એનો છોકરો તો ફોન લે જ મેં એને કીધું કે તું એની જોડે રમતી રે કામ કર એની જોડે રમ મે કીધું તું રીલ્સ બનાવીશ ફોન જોઈ
આ આજ કાલનો આજ કલ નો ટાઈમ આઈ વો છે કે આજ કલ ના માા બાપ બોલે બચ્ાના લ મોબાઈલ લઈ લે
હા હા એજ એજ મેં કીધું તારે ફોન જોવું હોય તો તું આને બીજો ફોન આપી દે કે એટલે કામ નથી કરતો કલાક મારે કામ કરવા દે પેલું શું ઢીંગલા ઢીંગલી નું છોટા ભી મો ભીમ એમને હા એ બધું ચલાવી ને ને આપી દે એક કલર દો કલર આમ શીખવા
એના ખબર ભી છે કે કે કેમાં રીલ્સ આવે છે યુટ્યુબ ચલાવી લાવે છે.
હા છોકરા એ કહઉ છું દોઢ વરષ હા દોઢ વર્સ ન છે ને આખું જાતે ચલાવી લે છે સીધો આમ આમ આમ માંગણી કરી ને એને ખબર છે યુટ્યુબ ચલાવવાનું છે.
હા યુટ્યુબ ચલાવવાનું છે અને બીજા બીજા ઓપ્શન ખોલી ના દો બી જાઓ આમ નહ આમ છે આમ છે
હા હા એ આપણને શીખવે છે આટલો નાનો છે ને પણ એ બધું આપણને શીખવે છે ફોન તો આખું શીખવે છે હું એને કહ છું ને જો એને છી ને પી ની ખબર નથી પડતી પર ફોન ની એની આખી ખબર છે
ખબર પડે છે
એને પાસવર્ડ એ ખબર છે એના મમ્મી નું કયું પાસવર્ડ છે ને એના પપ્પા નું કયું પાસવર્ડ છે હજુ છી છી ને પી નથી કેતો ડ પર પહેરે છે
તો એના મોબાઈલ ઉપર વલ જવં ને તો કઉ આ જે ર જો આમ નહી જોઉ મારી જોવી છે છટા ભીમ મોટા ભીમ આ જોવી છે છે મને સોગ નથી જોવે
હમ આમ જોઈએ તો મોબાઈલમાં બેનિફિટ પણ ખરા જે આપણને વસ્તુ ઘણી વખત નથી આવતી તો હવે મેં આજે શક બનાવ્યું તું તો નોત આવતું તો ફટાફટ યુ ટ્યુબ ખોલ્યું જોયું ને કોઈને પૂછવું ના પડે હવે મારી છોકરીને મારી છોકરીને સમજણ ન પડતી પરીક્ષા છે અકાઉન્ટ ની કે મમ્મી આ મને નથી આવતો મેં કીધું બેટા અમે તો ગુજરાત લા છી તું ઈંગ્લિશ પણ છે ક્યાંથી સમજવ એટલે પાછું એને પાછું એને ફોન લીધું ફટાક મેં કીધું ગૂગલ થી પૂછી લીધ એટલે એને ફોન લીધું ને બધું અંદર નાખ્યું ને એને આખું યુટ્યુબ એને આખું સમજાવી દીધું આખું ચપ અઉન્ટ નું સમજાવી દીધું ને એને શીખી પણ લીધું
કઈ છોકરા છોકરીઓ તો ટ્યુશન ભી રાખતા નથી મોબાઈલ ની જોડે મોબાઈલની જે
હા કું છું ને ગણી હા ઘણી વખત તો બહુ સારું લાગે છે કે ના ફોન છે તો બહ સરસ છે જે કઈ નવું શીખવું હોય તો શીખીએ અમાર ભાભી નો છોકરો એ ખાસું બધું શીખ્યું ફોન થી હ પોયમ ને એવું બધું દોઢ વરસ તોું સ્કૂલ નથી ગયો પણ એને બોલતા આવડે એટલે પો એમ બોલે પણ માઉથ ક્લોઝ યોર આઈસ કેટલું બધું અંગ્રેજી બોલતા શીખે આમ જોઈએ તો ફોનમાં બેનિફિટ પણ છે
આમ બીજા નુકસાન ભી છે ને આખામાં આંખાનો બધા ન નંબર આઈ જાય જલ્દી નંબર આ્યા છોટા છોટા દટેીકરા ના નંબર આઈ ગયા હુરે ભી આઈ ગ
નાના છોકરાઓને આ
ના ના ઘકરાને આ ગયા હ તો નાના નાના છોકરાને મોટી મોટી અ પ પહેરી રાખે છે
હા અઢી અઢી ત્રણ ત્રણ નંબર અમારી સામે છોકરી છે એના સાડા ત્રણ નંબર આ આટલી જા આડીલી ચશ્મા પહેરે છે હજુ છ વરષની જ છે હમ કઉ છું નને હવે એવું છે
ફોડવા આવું ચાલો તો છોડે ના ના મોબાઈલ નીકળ ના છોડે હવે આદત પડી ગઈ
હા નથી છોડતા રડવાલ માંડે બૂમો પાડે ધમ પછાડા કરે મારી છોકરી આવે ને એટલે થાળી પછી ઉઠાવે અને પેલા ફોન લે પછી થાળી લે કે આ શું છે
સ્કૂલે આવેને તો આ નને સ્કૂલ મારે મોબાઈલ કાં મારા મોબાઈલ કં છે પેલા મોબાઈલ આપી દે મને બીજા કામ પછી કરશું
પછી ઘરમાં પગ મુકતા મમ્મી મારો ફોન ક્યાં છે મમ્મી મારો ફોન ક્યાં છે હા મમ્મી મારો ફોન હા હું તો એનો મુૂકતી જ નથી ચાર્જિંગમાં એ આવીને મૂકે કા તો પછી દસ પર્સેન્ટ હોય ને તો એ તો આવીને જુવે ચાર્જિંગમાં મૂકીને
હ ચાલો એક કલાક બચી જાય તો મારો
હા કહ છું ને નથી આપતા નથી આપતા તો એવું છે હવે મોબાઈલ આપવું તો એ યોગા જાય ત્યાંથી ઓલા ઉબર બુક કરીને જા તે ઘરે આવીઈ જાય કોઈને આમ રાહ નથી જોવી પડતી કે રી્ષા કરાવુંને ું ઘણી વખત તો સેફ પણ છે
હા સેફ પણ છે પણ સેફ રીતે ચડાવો તો સેફ છે ખોટી રીતે ચલાવતો ખોટો છે
એ સાચી વાત કીધી તમે આપણને જેટલું જોઈએ એટલું યુઝ કરે ને તો બહ સેફ છે અને આમ આપણા જેવા બૈડા બેઠા હોય નવરા પાંચ પાંચ કલાક રીલ્સ લઈને તો તો બઉ ખોટું જ છે
કઈ રેલ તો સાચી આવે છે કઈ રેલ ખોટી આવે છે
હા હવે એઈ થી બધું બનાવી બનાવીને એવું નાખે છે ને તો ખબર જ નથી પડતી કે કઈ સાચી કઈ ખોટી
હમર બીજું શાંતિ
બસ બસ શાંતિ
જમી લીધું તમે
હા જમી લીધું બસ આ ફોન લઈને જ બેઠ સ્િ પેલા વિચાર્યું કે થોડું કપડા પ્રેસ ને એવું કરું પછી આ એક રીલ્સ ચાલુ કરી એટલે પાછું રીલ્સ પર રીલ્સ જો ગઈ એટલામાં તમારો ફોન આવ્યો મેં કીધું ચાલુ ચલો હા હા હા હા આઈશું આઈશું ચોક્કસ બીજું તમે ક્યારે આવ છો
બસ તમે આવો પછી મેં આવુ છુ.
આઈ હવે જો કાલે પરમ દિવસે ટાઈમ કાઢીને આઈએ.
આવો મળવા ચા - નાસ્તા
હા ચાય નાસ્તો કરવાનું ને તમારા ઘરે તો સમોસા ખાવા છે મારે.
હા આઓ ના આવ બેેગા ત ખાય સમોસા લઈને આય બજારથી
બજાર થી લાવશો કે બનાવશો?
તો ઘરે બનાવી લે બંને તમે આવો ઘરે ટાઈમ લે ટાઈમ લાયકા આવો.
હા હા ટાઈમ લઈને જઈશ બે ત્રણ કલાક આરામ થી બેસીશ. હા ચલો મુકું હે જય શ્રી કૃષ્ણ.